તો
હાલો,
હાલો,
હાલો,
હા, આવે છે અવાજ?
હાજી આવે છે, તમને આવે છે, મારો અવાજ?
હા, આવે છે બરાબર આવે છે.
જય શ્રી કૃષ્ણ કેમ છો? મજામાં.
જય શ્રી કૃષ્ણ હા, એકદમ સારું તમને કેમ છે?
બસ મજા જુઓ હમણાં જમીને પરવાર્યા તમે જમ્યા?
હા, જમ્યા ને અત્યારે જ થોડા ફ્રી રિલેક્સ થયા.
બરાબર તો આજે આપડે કયા ટોપિક પર વાત કરશું?
આજે આપણે ધંધા સર્વિસ પુરવઠા બાબતે વાત કરશું.
અચ્છા ધંધા અને સર્વિસ બાબતે,
હા,
હા, તો જણાવો તમે શું જણાવો છો ધંધો કે સર્વિસ?
મારા હિસાબ થી ધંધો કરવો સારો કેહેવાય, જેનામાં આપડે કોઈ પણ રીતે બંધાયેલા નથી હોતા, આપણે પોતાના જ રાજા હોએ છીએ, જીયારે સર્વિસ માં એવું છે, કે સર્વિસમાં એક ઇન્કમ ફિક્સ જ હોય છે, અને ધંધામાં ફિક્સ નથી રેતી ધંધામાં ક્યારેક નુકસાન તો ક્યારેક ફાયદો સર્વિસ માં એવું નથી હોતું સર્વિસ માં એક રકમ ફિક્સ રહે છે, તેથી માણસ બંધાયેલો રેય છે, તમારું શું કેવું છે? આ ના બાબતે.
બરાબર અવે મારા મતે તો એવું છે,
ધંધો આપડે કઈ વસ્તુનો કરીએ છીએ, ને કયા એરિયામાં કરીએ છેએ તે પ્રમાણે ધંધો કરાય બાકી અત્યારના ટાઈમમાં જોવા જઈએ, તો સર્વિસ કરવી સારી રહે છે, કેમ કે હમણાં કોઈ પણ ધંધો કરવો બો ટફ છે. પ્લસ કે કોમ્પિટશન એ એટલી બધી છે, કે કોઈ પણ ધંધો ચાલુ કરવા પહેલા આપડે ઘણું વિચારવું પડે એમ છે, હવે હું મારી પોતે જ વાત હવે મારી લાઈન એવી છે, કે હમણાં ચોમાસાની સિઝન છે એટલે ઓફસીજન ગણાય એમ પણ ઓફસીજન સિવાય પણ હવે દિવાળી ના દિવસો અમારા પેલા બો સારા ચાલતા પણ આજે બે હજાર વીસ પછી નો ટાઈમ ચાલુ થયો તેમાં
ઘણઓ ફટકા પડ્યા છે, એટલે ધંધા પેલા જેવા હવે રહ્યા નથી પ્લસ કે શું છે કે કોમ્પિટિશન પેલા જેટલી નહોતી એટલી અત્યારે સૌથી વધારે છે
હમમ
લોકલ કોમ્પિટિશન તો સમજ્યા, પણ આ તો શું આપડા ઘણા અંતર છેટા દૂર બેઠા હોય બિઝનેસ એ લોકોની પણ કોમ્પિટિશન આપણે નડે પ્લસ સિટીની કોમ્પિટિશનો પણ નડે છે એવું છે, કેમકે બાર ગામ ઘણા મજૂરો આવતા હોય કારીગરો આવતા હોય તો એ લોકો શું આપડા સિટીમાં આવે કામ કરવા તો આપણી પાસે માલ લે પણ બીજા સિટીમાં સસ્તું મલતું હોય તો આપણો ભાવ એને ઉચો લાગે એટલે એમ કરીને ખરીદી ના કરતા હોય એટલે એમ પણ માર પડે છે.
બરાબર, અત્યારે ધંધા ડાઉન ચાલવાનું કારણ પણ છે જે વૈશ્વિક ચાલી રહ્યા છે તેના કારણે ભાવ વધારા છે તેના કારણે પણ અત્યારે ધંધા ડાઉન થવાના મુખ્ય કારણો છે.
હા એ ભાવ વધારાનું કારણ તો એમ જોઈએ તો ભાવ વધારા પાછળનું એમ મુ મુખ્ય કારણ હમણાં જોઈએ તો યુદ્ધના હિસાબે જ ભાવો વધ્યા છે. એ હજી પણ ચાલ્યા જ કરે છે એટલે હમણાં ભાવના કઈ ઠેકાણા નથી રહ્યા. જયારે સૌ પ્રથમ શરૂઆત થઈ હતી યુથની ત્યારે બધી વસ્તુ મે આવી કોઈ એવી વસ્તુ બાકી નહોતી રહી કે જેમાં ભાવ ના વધ્યા હોય. બધી વસ્તુમાં ધડાધડ ધડાધડ એટલા ભાવ વધી ગયા પચાસ ટકા સાહીઠ ટકા મુ માં તો સોસો ટકા સુધી ભાવ વધ્યા છે.
એટલે ધંધા કરવા, ધંધા એમ પણ ટફ હતા કરવા ને આ મહામારી આવી તેમાં વધારે ટફ થઈ ગયા માલ ખરીદવો કે ના ખરીદવો. કસ્ટમર લેશે કે નઈ લે. એ બધી તકલીફો સર્જાય યુદ્ધ ના લીધે.
બરાબર છે. હું સર્વિસ કરું છું ત્યાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચર ચાલે છે. યુદ્ધ પેલા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર નો ભાવ સારો અને નફો મળી રહેતો એટલો હતો યુદ્ધ પછી એટલો છાડ વાતે અમારા કસ્ટમર પણ ચોકી ગયા છે માલ ખરીદવા કો તૈયાર નતું બે ધંધામાં અમને ઘણું નુકસાન પણ થયું ખટખાનીને પણ ધંધો કરવો પડ્યો. અત્યારે પણ યુદ્ધ ની સ્થિતિ એવી છે કે અમ મટિરીયલ ખરી કે ઘણા વિસ્તાર શકે છે. એટલા માટે મારું અત્યારે હાલનું મા એવું છે કે સર્વિસ કર પણ એ હ
હલો.
હા.
હાજી આવે છે.
હા મારું માનવું એવું જ છે, હા બરાબર આવે છે. મારો એ જ માનવું છે કે જે ધ એ એ